હલો
હા બોલ, હું કહીએ હા, જમી લીધું, જમવા વાર કે
હા હું બનાવ્યુ તો જમવાનું?
જમવામાં તો રોટલી ને ભીડા નું શાક ને એવું
હા
હમ
હમ બોલો બાકી
હલો
આવી ગયા તમારા હસબેન્ડ.
હા આવી ગયા કશે કામમાં ગ્યાં તા એટલે વેલુ કામ પતાવીને આવી ગયાં. જમી લીધું પછી
હા
તમારે?
અમારે મે જો અત્યારે કઈ જમવાનું ભાવતું નતું હમણાં મજા નતી એટલે તો પછી હવે ફ્રૂટ ખાઈ લીધું સફરજન ને. હે?
હજી સારું નથ થયું?
ના રે ના. કાલે બહુ હતો હવે અત્યારે ઓછું હે આમ મોઢામાં ને કડવું કડવું લાગે આમ કઈ ભાવે નહીં ખાવાનું. કાલે હાંજના એક રોટલી ખાધી તી તો આમ એમ થઈ કે પેટ ભયરું ભયર્યું હે ને ઉલટી થઈ જાહે હમણાં એવું થાય.
હા
પેટ ભૈરો ભ્યો જ લાગે. એટલે અત્યારે ખાલી એક સફરજણ ખાઈ લીધું પછી. દવા પીવાની હતી એટલે કઈક ખાવું જ પડે. ભૂખા પપેટે દવાએ ન પીવાય.
હા
હા એટલે જ ને.
હે?
તો બીજું ભાવે કંઈ ના.
હા. હા બીજું બધું એ કઈ આમ ખાવાનું જ કઈ મન ન થાય આપડે કઈ ખાવું હે એમ આમ. પેટ ભયરું ભૈરું જ લાગે. ભૂખ લાગી હોય પણ આમ એમ થાય કે કાઈ નથી ખાવું. આવી ગઈ રૂહી સ્કૂલેથી?
હમ બપોરે હોય કા
હા.
હલો
તમારો અવાજ કેમ ધીમો આવે?
ધીમો આવે?
હા
અવાજ કરું જ નહીં હવે તો. હવે આવે?
હજી આવતો નથી એટલો.
હા કેમ હમણાં મારે એમ થાય કે હ મોબાઈલમાં કઈક વાંધો હોય છે. મને તો તમારો ચોખ્ખું આવે.
મને તમારો ક્યારેક ક્યારેક ઓછો આવી જાય. જો અત્યારે બરોબર આવે હે.
હા. અમારે તો વરસાદ ચાલુ છે.
થઇ ગયો ચાલુ.
હા.
તમારી યેલો એલર્ટ નું બતાવતું તું.
હા.
હમ્મ.
હા.
અમારે જો અડધામાં માં પાણી ભરાઈ ગયા. હવે બપર પડી વાળી સ્કૂલ હોય. તે એને જો ના પાડી દીધી એ.
એવો હોતો છે યે
હમ્મ રેડ એલર્ટ હે એટલે બઉ હોયા.
હ અમારે તો એવું બધા હતો ન કે રેડા રેડા એવા રાખો કારણ પાછવારી પાછવાડી મારા ઓલું થા ને અડધી કલાક પછી પાછો આવશે.
હા, તે એમ તો વરસાદ તો બંધ થઈ ગયો. પણ આમ આ સિટી માં વધારે હોય તો અહીંયા ઓછો હોય. ક્યા કંઈ વધારે હોય તો ન્યાં ઓછો હોય એવું થાય એટલે સિટી માં આવ્યા ઓલીજી પાણી નું કઈક અહ નદી જેવું કઈક કેહેવાય ઈ આંખે પોલ જાય હૈ.
હ અહ હ.
એટલે એયા પછી પાણી બધી માં ભરાઈ ગયું હોય. પાણી ઓલામાં જી ગટરો ને રંગાયરી હોય ને એ બધા એમાં ફૂલ પાણી એમાંથી હું ઉપર નીકળે પાણી આમ પાણીની બધી ગટર ભરાઈ ગઈ હોય. ના આ બધો કચરો અને એમાં વહી ગયો હોય
હા.
એટલે એમાં એ આમ ઉપર આવે હે પાણી ગટરોમાંથી એટલે આ પાછું બધામાં પાણી રોડમાંન ઘર માં ભરાવા મૈંડુ
હો.
હા, તો છો બધાએ નીચ ચણવારા ઘર બધા એને એલર્ટ કરી દેવામાં આવ્યા
ના.
કે બધાને સામાનને એવું બધું હરખું રાખી દેને પછી બહું આવે તો પછી બીજે જવાનું થાય તો પછી ઈ જઈ હકે ને આરામ થી બાકી તો સામાન એનો ઓલો કરે કે ઈ લોકો જાય ઓલા તે બે દિવસ પૈડ્યો હતો, એટલે ત્યારે ભરાઈ ગયું હતું હવે આ એટલો એટલો પડે હે તોય ભરાઈ જાય જો એટલો વરસાદ છે, નહી.
હા.
તોય ભરાઈ દે હે, પાણી બધામાં
હમ્મ, તડકા પડે તો જ ખાય હવે તો ને તો કઈ નો થાય નાખે અમને અરે એ તો ફૂકાય નહી. પણ એમ નેમ રે નુક કા રેડા આવે તો એમ નેમ
પાછો વરસાદ એમનેમ હાઓ બંધએ નથ થાત. તો ધીમો-ધીમો પાંચ મિનિટ બંધ થીયો તો પાછો ધીમો-ધીમો તો ચાલુ જ
. હું આવેલી જ છે કેમકે આજે વરા પ નીકળશે. તડકો નીકળેને વળી પાછો. આવે એટલે પૂરું સાંજ સુધી એમને મેં એમને મ.
હ.
ચોમાસામાં આવે ને જાય... નીચા વાળાને ઉપાદી હોય બધી તો. ઘરમાં પાણી ભરાઈ જાય.. બાકીને તો ભલે ના આવે.
હ. બોલો બાકી?
એને જમીને ઉભા થાને સુતા હો ને લાવ ફોન કરું.
હમ્મ.
જમી લીધું જમી લીધું?
એ તો આવી ગયો.
ના એ તો પાંચ વાગ્યા આવે...
હમ્મ.
એ તો બપોરે જાય ને બાર વાગે જાયને પાંચ બોપર ની પાળીમાં
હ. હા ઓલુ કેતા તા કે ઓનલાઈન અહીંથી તમારે... કપડાને ખરીદી કરીને પછી હોલસેલમાં લેવા હે તો ઈ તમે... આવવાનું કેતા તા તો આવવાનું કે નઈ.
જોઈએ હવે. પછી એમ થાય કે વેચાઈ નહિ તો અહીંયા તો ક્યાં નાખવો એટલો માલે...
વેચાય તો જાય જો તમે એક વાર ટ્રાય કરો ને તો પેલા કેટલા વીસ... થી પચીસ હજારની ખરીદી કરવી પડે. ને તમારે. . થી વીસ થી પચીસની કરો ને તો એમાં તમારે પણ કેટલો માલ આવી જાય હવે દસ પંદર હજાર નો તો નો દે. દસ પંદર હજાર નો કદાચ હોલસેલમાં તો તમારે વાંધો ય ન આવે એમ કે આપડે બીજાને દઈ દઈએ હવે વીસ પચીસ હજાર નું હોય તો આપડે દેવું ઓલું થાય તો થોડુંક આપડે એક વાર ટ્રાય કરવી પડે પછી જો હાલી જાય તો વાંધો ન આવે એમ.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
હમ્મ કેમ કે નાના છોકરી ન તો છવીસ છવીસ રૂપિયા નો આવતું હોય તો ખબર ને કે નાના છોકરા નો છવ્વીસ રૂપિયા થી જ ચાલુ થઈ જાય સાડી ચાલીસ ચાલીસ ની પાંત્રીસ પાંત્રીસ ની એમ એટલે હોલસેલ માર્કે લો ઈ સાડી ને નાના કપડા ને એટલે ત્યાં આપણે સો રૂપિયામાં વેચીએ તો આપણને ફાયદો થવાનો છે.
હા.
છવ્વીસ રૂપિયાનો હવે ઈ એક જ આવતું હોય ફ્રોક ને નાના નાના છોકરાઓ ના ફ્રોક ને પછી બીજા પેન્ટ શર્ટ ને એ છવીસ ને પચાસ રૂપિયા ની અંદર આખી જોડી આવી જાય એમ.
હ હ
તો ઈ હવે લઈએ તો ઈ તો આપણને ફાયદા માં જ પડવાનું છે પછી ને ઇયા દુકાને જઈ તો અહીંયા આપડે દોઢસો ને બસો સિવાય આપવાના નથી.
હા.
હા આપડે કદાચી સો એકસો વીસ માં વેચીએે તોએ આપડે ફાયદો જ થવાનો હે ને
હા.
એ પરદા હા એક વાર તમે કદાચ લઈ લ્યો પછી તો હાલ નું આવ તો હલે પછી તો તમે એમાં વિડીયો કોલમાં વાત કરીએ નિયારને પછી લઈ લ્યો તો હાલે પછી અહીંથી મોકલાય દઈએ અમે.
હમ્મ
હમ્મ એમ તો સસ્તું પડવાનું છે તમારે તો ન્યાં સીટી હે એટલે આમ ઘરે થી તમે પેલા વેચો પણ ટ્રાય કરો.
હલો.
પછી ભલે ને મોછા લ્યો.
હા.
પણ ટ્રાય કરો તો હાલે.
હા.
કરીએશ કરીએ તો કરીએ પણ હવે કે દે આવીએને. એ વેચાય ન તો માલ ત્યાં નાખવો એટલો લઈ ગયોને. એમ થાય એટલે પછી આળસ થઈ જાય
હમ એક વાર સાહસ કરી લેવાય દસ પંદર હજાર મન દઈ ને તો વાંધો ન આવે દસ પંદર હજાર માં આપડે
દસ હજારનો તો લેવો પડે ફરજિયાત.
હા દસ હજાર ની ઉપર દસ હજાર નો દે તો દે બાકી દસ હજાર નું તો લેવું જ પડે એમ.
હા.
એમાં પાછું તમને ઓનલાઈન આવડતું હોય ને તો તો વધારે તમારે ફાયદો થાય. ઓનલાઈનમાં તમે એપ બનાવી નાખો તમારી કોઈ
હા.
તો એમાં પછી ઓનલાઈન બધા ખરીદવાના છે ને ઓછા ભાવ નું હોય એટલે ઓનલાઈન તમને આ ઓ ઓર્ડર મળવાના જ છે.
હા.
અહીંયા નાયા અમારે બધા કેવું કરે બાકી અહીં તો બધાયન સસ તુ મળતુ હોય એટલે બધા દુકાને થી જ લેવા જવાનું હોય. તોય તે બધી બાયો ઘણી બયો હાઉસ વાઈફ હોય ને તોઈ ઘરે એની દુકાનના આમ દુકાન જેવું કરીને પોતાન ઘરે ન ઘરે બધું વે ચે કપડા વેચે પછી આ પણે બેડશીટ હોય દોહર હોય એવું બધુંય પડદા ને એવું બધું અલગ અલગ ઈ ઘરે થીને ઘરેથી વેચે આમ આમ પછે ઘર ઘરાઉ બધા લેવા જાય ને પછી ઓનલાઈન એની એપ બનાવી નાખે.
હંક.
ને પછી ઓનલાઈન માંય વેચે એટલે ઓનલાઈનમાં ઓર્ડર પડે તો ઈએ વેચાવાનું જ છે.
હા.
બાકી અહી સાડી તો અમાર દુકાને જાય તો એ મળવાની જ છે. ત્યાં ઘરે સાડીને એવું બધું વેચતા હોય બીજા બધાય કપ પડાંને એવું બધુંય
હા.
હવે હમણાં જ એક તો ખાલી દોઢસો દોઢસો રૂપિયાની ને બસો બસો રૂપિયાની નાના ઓ લીએ, હાંધા અઢી સો સાડી આવે ને
હા
એટલા એટલાનુ ઘાઘરા આવે છે, કેટલી મસ્ત મસ્ત સાડી હોય ઇતો આપડે એ પાછો હાંધો હે ને આપડે આમ દેખાય નને ઓલામાં આવી જાય આમ.
હા. હા એવી તમે વેચો તોય તમાર તો હાલે એવી તો આ આપડે બહુ લેવાના જોઈએયા ગામડાઓમાં તો.
હમ્મ. બાર ગામને જતા હોય ને, ગામડે જતા હોય ને, ખેતી કામ કરતા હોય એટલે બધા એવી જ લે.
હા એટલે ઈ દોઢસો બસો ની હાલે, કેટલી મસ્ત તો સાડી હોય આપણને થાય જ નહી કે આ હાંધાવાળી છે એમ.
હમ્મ અહિયાં સાંધાવાળી ને એવી મળે ત્રણસો